હેલો હલો હા. રાધે રાધે.
રાધે રાધે જય શ્રી કિશના.
જય શ્રી કિશના.
શું કરો છો.
બસ ઘરનું કામ.
બીજું મજામાં.
હા.
બાળકોને સ્કૂલમાં મોકલ્યા બસ અમે પણ મજામાં.
હા. હમ. તમે રક્તદાન કરો છો જોઈ.
ના અમે રક્તદાન નથી કરતા. પણ એ કરવું જોઈએ રક્તદાન એ હવે મહાદાન થઈ ગયું છે. કારણ કે ખૂનનુંું આવું બધું હોય છે. કે આપડે જો આપણા શરીરમાં વધારે હોય. અને આપડે દાન કરતા હોય એ મોટું દાન કેવાય. અને પાછું આપણું ખૂન તો એવું છે સારું એવું ખાવામાં આવે. હ ફલ ફ્રૂટ. ને જુસ ને ઘી ને દૂધ તો પાછું બની જતું હોય. પણ આ ના આ ખૂનથી કોઈની જિંદગી બસે. એનું જે પુણે મળે છે ને એ ક્યાંય કમાવા જવું પડતું નથી.
હા. અને ઘણા પ્રકાર દાન ઘણા પ્રકારના હોય છે. પણ રક્તદાન એ એવું દાન છે જે સીધા કોઈના જીવન બસ. બચવા શકી છે એટલા જે કહેવાય છે ને રક્તદાન મહાદાન.
હા એટલે જ ને આ રક્તદાન ખૂનની જે લોહીની જરૂરત એવું હોય. કે એનાથી માણસોનુંું જીવન બચી જતું હોય છે. એટલે એના જે આપણને આશીર્વાદ મળે ને. એમના પરિવારના એમના બાળકોના એ આપણને. મતલબ કે બહુ સૌથી શ્રેષ્ઠ પુણ્ય છે આપણું. અને એ તમે જોઈએ પ્રેગ્નેન્ટજે લેડીસો હોય છે. એમને કોઈને ખાવા પીવા સારું નથી મળતું. કોઈ કમજોર હોય છે કોઈ આમ ગમે તે પ્રોબ્લેમ હોય એ લોકો. લોકોને ખૂનની વધારે જરૂર પડતી હોય છે. કારણ કે લોહીના વગરે એમની ડિલવરી કરાવી. એ ડોક્ટર માટે ખતરાથી ખાલી હોતું નથી. કારણ કે એમને જીવનનો. એક મતલબ જિંદગી અને મૃત્યુની. જંગ લડતા હોય છે ત્યાં એમને ડોક્ટર હરેક વ્યક્તિ એમ. એ છે કે તમને લોહી ચઢાવવું પડશે. નોર્મલી બાર તેર પોઈન્ટ ખૂન હોવું એ લોકોને જરૂરી છે. પણ જેને નથી હોતું એને શું કરવામાં આવે ડિલેવરી હોય એટલે પછી. એમને ખૂનની જરૂરત પડે ત્યા ખૂન પણ ચઢાવવું પડે પણના. માણસોની જાન પણ જઈ શકે છે.
હમ સાચી વાત. એટલે જ તો રક્ત એ આપણા શરીર સૌથી શરીર નું સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. શરીરમાં રક્ત વગેર જીવન સંભવ નથી. ક્યારેક માર્ગ દુર્ઘટના. મોટી શસ્ત્રક્રિયા પ્રસુતિ કેન્સર હલીસીમિયા જે. બીમારી અથવા ગંભીર ઈલાજોમાં. મરીજ ને તાત્કાલિક રક્તની જરૂરત પડે છે.
હ આવી બીમારીઓમાં શું હોય છે. તરતજ ખૂનની જરૂરત પડે એટલે આપડે એક્સિડન્ટ કે એવું બધું થાય અકસ્માત. ત્યારે ખૂનની કેમ બધું આપડે ઘા વાગી એટલે. ખૂન બધું વહી જતું હોય છે ત્યારે આપડે ખૂન ની જરૂરત હોય. એટલે ખૂન આપણને મળે. એટલે કોઈનું કોઈનું આપણે ખૂન આપણી જિંદગી જીવવા અને બચાવવા માટે. કોઈના ખૂન ની જરૂર પડતી હોય છે.
સા. એવા સમયે રક્ત. એક રક્તદાતા કોઈના જીવનમાં આશાની કિરણ બની શકે તો આ બહુ મહત્વપૂર્ણ વાત છે.
હા કોઈ પણ કવ ને કોઈ એક માણસ નું જો ખૂન ચડી જાય મેચ થતું હોય છે. કોઈનું એ હોય છે કોઈનું બી પોઝિટિવ હોય નેગેટિવ હોય ઓ હોય. ગમે તે ખૂન હોય એ જેને મેસ થાય એ ચડાવે. એ જ જીવન ન મતલબ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અને ઓ એવું ખૂન છે સર્વદાતા છે. એ દરેક વ્યક્તિ ને મેસ થઈ જાય છે.
રાચી વાત છે.
અને ખૂન વગર માણસ નું જીવન શક્ય નથી.
સાચ અને રક્ત દાન એ માનવતાની સાચી છે સેવા છે પસા. કે કપડા નું દાન મહત્વપૂર્ણ છે પણ રક્તદાનથી. હ તો કોઈને જીવનનું નવી જીવન બની શકે છે એના કરતાં. મોટું પુણ્ય. શું હોય છે.
હા આપણાથી કોઈનું જીવન બસતું હોય એનથી સૌથી મોટું પુણ્ય એ. માટે જે વ્યક્તિ બીમાર હોય છે ને. જેને ખૂન ચડતું હોય પણ ખૂન આપવા વાળો. એ ભગવાન થી એનો હોદ્દો કમ હોતો નથી એ એના સ્વરૂપમાં પ્રભુના સ્વરૂપ. માં આવે છે અને એનું જ જીવન તારે છે. જેમ ભગવાન માણસોની નાવ તારતા હોય. તેમ રક્તદાતા પણ બીમાર વ્યક્તિનું જીવન તારતા હોય છે. તો બીમાર વ્યક્તિ પણ એ એમને તારતા હોય છે કારણ કે. ખૂન એવી વસ્તુ છે. ખૂન વગર શક્ય નથી અને જેને કિડની ની પ્રોબ્લેમ હોય છે. એના માટે તો ખૂનથી વધારે મતલબ પ્રોબ્લેમ હોય છે કારણ કે, કિડની એ આપડા જીવનમાં એક એવો ભાગ છે કે આપણા શરીર નું ખૂન ફિલ્ટર કરે એ કોણ કરે કિડની કરે. જે ખરાબ વસ્તુને ફિલ્ટર થાય એટલે એ વસ્તુ સ્વચ્છ થઈ જાય. જે પાણી ગંદુ હોય આપડે ફિલ્ટર કરીએ ત્યારે પાણી ચોખ્ખું થઈ જાય છે. એજ રીતે આપણે આની આ ક્રિયા આપણા શરીર માં ચાલતી હોય છે. અને જે ગંદુ ખૂન હોય છે. એ ફિલ્ટર થઈ અને સ્વચ્છ બનતું હોય છે એ કામ કિડની કરતી હોય છે. પણ જ્યારે કિડની ડેમેજ થાય કિડની માં પ્રોબ્લેમ થાય. ત્યારે ખૂન આપણું ફિલ્ટર થતું નથી એટલે ડોક્ટરો ઇમરજન્સી એવી મશીનો આવી ગઈ છે હવે વૈજ્ઞાનિક જમાનામાં. તો એના દ્વારા પોતાનું ડાયાલિસિસ કરી અને ખૂન ફિલ્ટર કરતા હોય છે. અને માણસો ન જ્યાં સુધી જીવન શક્ય છે ત્યાં સુધી બચાવતા હોય છે.
બહુ આપણા દેશમાં દરરો દરરોજ હજારો લોકોને રસીની જરૂરત પડે છે. પરંતુ ઘણી વાર સમય સમયસર રક્ત ન મને તો અમૂલ્ય જીવન ગવાવું પડે છે. જો
હા સમયસર જો ખૂન ના મળે તો અમુક નું જીવન ટૂંકાઈ જતું હોય છે તે મૃત્યુ પામતું હોય છે. એટલા માટે એ શું? આપડે રક્તદાન થાય તો કરવું જોઈએ. ને રક્તદાન કરવાની પ્રેરણા પણ આપવી જોઈએ ને હવે તો સરકાર ના તરફથી જગ્યા જગ્યા કેમ્પ બનાવતા હોય છે એ કેમ્પ માં પણ લોકો જે રક્તદાન કરતા હોય છે તેમનું સ્વાગત કરવામાં આવે છે. તેમનું પ્રોત્સાહન કરવામાં આવે છે એ મીડિયા સામે પણ આવે છે. અને લોકોને જાગૃત કરે છે કે તમે પણ રક્તદાન કરો. એક રક્તદાન મહાદાન એનાથી લોકોનું. જીવન બ બચી શકતું હોય છે.
કારણ કે કઠિન પરિસ્થિતિ કોઈ પણ વિષયની પરિસ્થિતિ આવે. એ કઈને આવતી નથી આપણા જીવનમાં શું થશે એ કોઈને કાલ નુ ખબર હોતી નથી. એટલા માટે આપણે થાય એટલી આપણે જીવનમાં સેવા કરવી જોઈએ બીજું કશું જ સાથે આવશે નહી આપણે જે એટલું માનવતા ધર્મ અપનાયેલો હશે એ જ આપણા જીવનમાં કામ આવશે.
હાચી વાત. અનેય યુવાઓ સમયની તાકાત ઉંમર વધારવા યુવાઓ નિયમિત રક્તદાન કરવાનો સંકલ્પ સંકલ્પ લેવો જોઈએ. આથી સમાયમાં માનવતા સહયોગ અને સેવાની મજબૂત બને.
હા એ આપણેે રક્તદાન કરવું જોઈએ લોકોને પ્રેરણા આપવી જોઈએ. જે આપણો કોઈ મિત્ર હોય. હમ જે આજુબાજુમાં રહેતા હોય. એમને પણ આ સલાહ આપવી જોઈએ કારણ કે એનાથી કોઈનું જીવન બચી શકે છે. અને એમની જે દુઆ આપણને ક્યાંક ને ક્યાંક લાગી જાય ને તો આપણું જીવન તારી જાય છે કે છે ને ઉપર વાળો દવા થી દુઆ કામ આવે છે એ માટે દવા જેટલી કામ આવે છે ને એટલી વધારે દુઆ કામ આવે છે
સાત શ્રી રષ્લાલ મહજાય જેવું
હા એટલે જ રક્તદાન મહાદાન કહેવામાં આવે છે
સ છી ઘણા લોકો ઘણા લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીર નબળું બની જાય પણ આ એક ભ્રમ છે સ્વચ્છ વ્યક્તિ યોગી માર્ગદર્શન અને હેલ્ધી રક્તદાન કરે તો શરીર થોડા સમયમાં નવું રક્ત તો બનાવેે છે અને ડોક્ટરની સલાહ અને નિયમો અનુસાર રક્તદાન કરું પૂર્ણપણે સુરક્ષિત છે
હા એ જ સ્વસ્ તો માણસ રક્તદાન કરે તો કોઈ વાંધો આવતો નથી ઠીક છે બસ સારું